હા હલો મજામાં મજામાં.
હ બોલો શું કરો છો?
બસ જો હ હ હ.
અમે જો ચા પીને અત્યાર બેસ્યા નવરા. તો મને વિચાર આવ્યો કે આપણે ચા ન આ ચા ના ટોપિક પર આજે આપણેે વાત કરીએ એમ. અમારે ઘરે કેવું છે ખબર છે. કઈ પણ જમવાનું બનાવું હોય કઈ પણ સારું સાદુ હોય. કે હેવી હોય કે ઢોસા એવું હોય કે પાણીપુરી નુ કે બહાર થી લાવ્યા હોય કે બહાર જમવા ગયા હોય. ઘરે આવીને સૌથી પહેલું કામ તો ઈજ છે કે અમારે ચા મૂકવાની અને ચા પીવાની બસ. એટલું અમારા ઘરમાં ચા નું છે ને કે તમને એમ ખાલીને વાસણ જયારે ઉટક્યા હોય ને એક તપેલી તો હોય જ તે ચા ની. એટલું બધું છે અમારા ઘરમાં ચા નું. કે ચા સિવાય તો કોઈનો દિવસ જ નથી ચાલતો અને અમારા ઘરે મારા હસબન્ડ ને બધા ને કેવું કે ઉઠી ને તરત જ ચા જોઈએ. એ લોકોની સવાર જ ન પડે ચા વગર તો એમ. અને આમ કેવું કે સુગંધ આવે ને એટલે બધાને આ મ એવું ફ્રેશનેસ થાય ને કે ચલો ચા કારણ કે ઇલાયચી નો ભૂકો આપડે એવું બધું નાખ્યું હોય ને અને ચા જેવી ઉકળે એ વી સુગંધ આવે ને એટલે બધા ક્યાંયથી આવતા હોયને એમ કે અમે બી ચા પીશું અમે બી ચા પીશું તમે જોવો ને તો સવાર ન ચાર પાંચ કપ. ચા તો અમારે ઘરે પીવાઈ જાય એમ અને પાછું કેવું આપડ ભારતમાં એટલે મતલબ ગુજરાતમાં તો વધારે કે ટેવ જ એવી છે કે ચા વગર તો ચાલે જ નહી એમ આપડા ઘરે કોઈક મહેમાન ન હોય તો આપડ શું પૂછે કે તમે ચા લેશો કે ઠંડુ લેશો એમ પણ ચા તો આપડા મોઢામાંથી નીકળી જ જાય શું કેવું છે તમારું?
હા ચા એ એવી એક વસ્તુ છે ને. કે તમે છે અમારે શું રેવાજ છે કે અમારે કોઈ પણ અમારા ઘરે આવેને અજાણ્યો પણ આવે ને તો એને અમે ચા પીધા વગર જાવજ ના દઈએ. કમાય તે કોઈ પણ એમ એટલે એટલું બધું અમારા ઘર માં ચા નું ખારું અને કેવું કે અમારે ચા પાછી ને અમારે આદુ વાળી ચા જોઈએ. અમારે અઢીસો ગ્રામ તો આદુ કઈ વિશાખમાં નહીં ત્રણ દિવસ માં ખવાય જાય એટલું બધું અમારે સ્ટ્રોંગ આદુવાળી ચા જોઈએ.
હ
મસાલો ચા એના વગર ચા ની મજા જ ન આવે. ને સવાર મા થી તો ત્રણ ચાર વાર તો પીવાયેજ જ ચા. એટલે આમ ખોટો દેમ એક જાત નો આપણને ચા ન મળે. ને ચા એવી વસ્તુ છે ને કે આપડે પીય ને ત્યા એટલી વાર ચોમાસામાં તો ચાની મજા હા હા પુધીનો પુધીના વાળી ચા અને એમાંય વરસાદ કેટલી મજા આવે એમ સોના માં સુગંધ પડી જાય. તમારું શું કેવું છે?
સાચી વાત છે અને પાછુ વરસાદમાં કેવું થાય ખબર ભજીયા હોય ને મેથી ના ગોટા અને એની સાથે ચા પીવાની એને વરસાદ આવતો હોય ને આપડે બાલ્કનીમાં બેસ્યા હોય, તો કેવી મજા આવી જાય, જાણે એમ થાય કે બધું મળી ગયું આપણને. બાકી જો ચા ઉનાળામાં પણ એટલી ચાલે, શિયાળામાં ભી પણ ચાલે. પણ વરસાદમાં જે ભજીયાની સાથે ચા અને એમાં વરસાદ પડતો હોય ને આપડે બેસ્યા હોય તો કેવી મજા આવે આપણને ચા પિવાની નઈ? અને પછી ચામાય કેટલું બધું આપણે નાખી શકીએ એમ જો દૂધ અહ ક્યારેક દૂધ નાખી, હવે તો દૂધ વગરની બ્લેક ટી બને. બરાબર છે જે હેલ્થ વાઈઝ બધા હોય. પછી આદુ નાખીએ, એલચી નાખીએ, તજ લવિંગનો મસાલો નાખીએ તો પતી જો શરદી ને એવું થયું હોય તો ચા તો પીવા જોવે જ તે પણ કેવું કે એમાં તુલસી નાખી દઈએ અને આપડે આદું વધારે નાખી દઈએ એમ. બાકી હવે તો આ લીંબુ વાળી દૂધ વગરની લીંબુની ચા બહુ અત્યારે ચાલે છે. એમ એટલે કેટલી બધી અલગ અલગ જાતની ચા બને છે એમ. અને જો મારા હસબન્ડ તો ઓફિસ જાય ને તો ઓફિસમાં બ્રેક પડે ને ત્યારે તો ચા પીવે જ છે. પછી પાછું ક્યારેક એમ થાય ને કે બહુ વર્કલોડ વધી ગયો છે ને બહુ મગજ આમ ઓલું થઈ છે તો પાછા નીચે જઈ ને તો મને કેતા તા એ કે તું જોને કે અત્યાર નાતો જેટલી આમ ઓફિસના બિલ્ડિંગ હશે ને એની બારમાં એક એક ચાર ચાર રસ્તે ચા વાળાની કિટલી હોય જ ત્યાં. કે એ લોકો અને પાછો એ લોકો ન ધંધો એટલો ચાલતો હોય કે ભાગ્યે જ કોઈક અહ કિટલી એવી હશે કે જે ખાલી હોય. બાકી એટલી ચા ચાલે છે એમ ત્યાં પણ કારણ કે કેવું કે માણસને બ્રેક જોવે ને તો પેલું યાદ આવે કે ચાલો ચા પી લિએ ચા ની સાથે બિસ્કીટ ખાઈ લે પણ ચા તો જુવે જ તે એમ. સાચી વાત છે ને?
સાવ સાચી વાત છે. હું તમને કિસ્સો કહું મારો નાનપણનો અમે નાના હતા ને તો મને વરસાદમાં નાવાનું ખુબ જ ગમે એમ. તો પછી અમે વરસાદમાં ખુબ હું નાવ ને પછી મારા પપ્પા બહુ સરસ ચા બનાવતા. તો પછી ખુબ અજ ના અમે તો નાવામાં હોઈએ બે ત્રણ કલાક નાઈએ પછી પપ્પા છે ને તૈયાર ચા બનાવે અને પછી મને હાથ મને મારું નામ માધવી છે પણ મને એ લાડથી મને ચક્કુ કેતા. એમ કે ચક્કુ લે આ ચા, હું વરસાદમાં પલળતી હોઉ પછી પપ્પા મને ત્યાં દેવા આવે. ઇ કે આલે બેટા ચા બનાવી છે અને ઈ જે મારા માટે એ સંભારણું છે આજ થી ત્રીસ વર્ષ પેલા મારા પપ્પા ઓફ થઈ ગયા બહુ નાનપણમાં. પણ હજુ પણ અહ એમનું મને ઈ ચાની જે એની જે લજ્જત હતી ને એમની બનાવેલી આ હા હા હજુ પણ મને યાદ આવે. એટલે જયારે પણ વરસાદ આવે ને ત્યારે મને પપ્પાની ચા યાદ આવી જાય. એટલી બધી યાદગીરી છે એમને એમને ચાનો ખુબ જ શોખ હતો. બહુ શોખીન ચા બનાવવાની હોય ને તો એમજ કે લાવ હું બનાવું એમ. એટલે ઘણી બધી યાદો છે ચાની સાથે અને આજે જ હજી મારા હસબન્ડે એમ કીધું. ઈ ચા બનાવીને એમ કે હું બનાવું ને પણ તારા જેવી ચા તો કોઈની નહી. એટલે મારા હાથની ચા એમને બહુ ભાવે.
આવું છે બધું.
સાચી વાત છે ને હવે પાછું કેવું છે ખબર છ ચામાં કેટલી જાત. ની અલગ અલગ ફ્લેવર આવી છે તમે જોવો કે રોઝની ચા આવે છે. કેસરની ચા તો ચાલો આપણે હજી સમજીએ કે કેસર રોજ ની ચા હોય, જાસ્મિન ચા પછી ઓલી આ લવેન લવેન્ડર ની ચા અને હવે તન ખબર છ ચોકલેટની પણ ચા આવે છે. ચોકલેટ ફ્લેવરની ચા વેનીલા તો તમને ખબર જ નો પડે કે તમે ચોકલેટ પીઓ પાછો ચા નો ટેસ્ટ હોય. ઓ થોડાક પ્રમાણમાં હોય તો તમને સમજાય નહી કે તમે ચોકલેટ પીવો છો કે ચા પીવો છો બોલો. અમે લોકો ફરવા ગયા તા ને એક વખત રિસોર્ટમાં તો ત્યાં આવી રીતના અલગ અલગ ચાની ફ્લેવરના અલગ અલગ પેકેટસ હતા. તો તમે અમે આવું તો કોઈ દિવસ આપડે જોયું નો હોય ને પેલા ઘરે તો આપડે શુ નોર્મલ ચાજ લાવતા હોય તો ત્યાં અમે ટ્રાય કરી તી એક ચોકલેટ ફ્લેવર ની ચા તો એવી મજા આવી ગઈ ને કેવું હતું કે આવું અલગ અલગ ટ્રાય કરે. પછી ત્યાં રોઝ ફ્લેવરની હતી તો પછી ત્યારે તો અમે ચાખી તી તો મજા આવી તી. પછી અમે શું કર્યું ખબર છે ઘરે આવ્યા ને તો અમે ગુલાબના પાંદડા હોય ને એને સુકવીને રાખી દીધા છે. પછી ક્યારેક એમ થાય ને કે આજે કંઈક અલગ ચા પીવી છે તો ઈ રોજ ના પાંદડાને છે ને મસાલાની સાથે અમે ચામાં નાખુ. એની ઉપર દબાણ પાણી ઉપર ત્યાર નાખી દઈએ. તો તમે આમ થોડુંક થોડુંક છે ને એ ચા માંથી આપણને રોજ નો ટેસ્ટ આવે ને ઈ આમ અલગ જાત ની મજા આવે. ચોમાસામાં તો આપણને સાદી ચા ભાવે પણ આવી તમે કયારેક ટ્રાય કરજો. બહુ મજા આવશે આવી રીતે ને રોજની ફ્લેવર વાળી હોય ને આમ હળવી હળવી સુગંધ આવે રોજની. અને સ્વાદે રીતે થોડોક થોડોક ફ્લેવર ચડી જાય તો બઉ મજા આવે.
મારા હમણાં દીકરા ના મેરેજ થયા લગભગ છ મહિના જેવું થયું. તો મારી વઉ છે ને હું ચા બનાવુ ને તો એમને કવ દીકા તું બનાવ ને તો કે ના હો મમ્મી ચા તો તમારા હાથ ની જ મારે પીવું પણ તમે એટલી સરસ ચા બનાવો ને. ઇ ગમે એટલું માથું દુખતું હોય ને મને તમારી ચા થી મને માથું ઉતરી જાય છે. એવી લાડ કરે મારી પાસે અને આપણને ગમે છે બધાનું. એવી રીતે બધાને આમ હોસથી પાવાનું કરે ને આપડા તો આપણને વધારે ઉત્સાહ થાય એમ કે ચલો. બનાવીએ એમના માટે એવું થાય આપણને. એટલે ચા વસ્તુ એવી છે હા અને તબિયત થોડીક હમણાં એવી હતી ને. તો મારા હસબન્ડ કે તું ચા બંધ કરી દે બધા એમ કે છે કે તમારા વાઈફ ને તમે ચા બંધ કરાવો ખાંડ મે કીધું નહી હો બન. બધું જ ભલે બંધ કરાવો પણ ચા બંધ નહી થાય. ઇ એક તો છે એમ જે. જેના થકી સવાર પડે ને આપડે ઈ પીએ ન થોડીક આમ તાકાત આવે થોડો ઉત્સાહ થાય કામ કરવાનો ચા વગર તો દિવસ જ નો ઉગે કે એવું થ તમારું શું કેવું છે એના વિશે હા
પણ તો કેવું કરે અમ આપડે ચા ની ખાં ની ખાડ ને લીધે જો નડતી હોય ને તો આપડે એમ થાય કે ચલો ખાડ થોડી ઓછી નાખીએ પણ વધારે મીઠી ચા નઈ પીએ એમ પણ ચા બંધ નથી કરી વળી બદલે આપડે થોડોક મસાલો વધારે એડ કરી દે છે એમ પણ ચા સાવ તો આપણે બંધ કરી જ ના શકીએ એમ અને પાછું કેવું છે તમને ખબર છે. કે આમાં છે ને અલગ અલગ વિસ્તારોની અલગ અલગ ચા સ્પેશિલ હોય જેમ કે આપડે ગુજરાત છે ને તો આપડે અહિયાં જ ને આદુ ને એલચી વાળી ચા વધારે વપરાય પછી તમે પંજાબ બાજુ જાઓ ને તો ત્યાં મસાલાનું ઓછ હોય ને એકદમ કડક ચાય એકદમ લાલ રંગ ની આમ જોવ ને લાલ ચટાક રંગની ચાય એટલી બધી વપરાય અમે પસી અમે લોકો કાશ્મીર ગયા તા ને તો ત્યાં એકદમ માઇલ્ડ. આમ તમને એવું લાગેને ચા જોઈને તમને એમ લાગે કે આમ હળવો પિંક કલર નો હોય આમ લાઈટ બેબી પિંક કલર એવી ચા લાગે તો આપણને અહિયાં જે સંતોષ નો થાય પણ આમ અલગ અલગ કેવું કે આપણે ટ્રાય કરી શકીએ એમ કે ત્યાંની એટલે આમ મને યાદ આયુ કે પાછ અલગ અલગ આપડે ચા બરાબર છે, એક વડ છે, ચા. પણ જેમ બધા એરિયા મતલબ સિટી ફરે ને શહેર ફરે ને એમ ચા ની રીત પણ ખરે ચા બનાવાની રીત ચા ન ટેસ્ટની રીત એ બધું બહ ફર પડી જાય અને પેલા તો શું હતું કે ખાલી ચા માં શું દૂધ નાખ નાખી દયો અને મસાલોને ખાંડ નાખી એવી જ આપીએ આપડે એમ પણ હવે શું છે, આ મેં તમને કીધું એવી રીતના ફ્લેવર અલગ પછી પાણી વગરની બ્લેક ટી હેલ્ધી ગ્રીન ટી એવી બધી કેવી કેવી ચા આવી જાય છે, એમ અને એમાંય જોશ આપે સાંજે કે રાત્રે બધા ફેમિલી સાથે બેસ્યા હોય ચા પીવા તો આમ એને મજા જ અલગ છે, એમ કે સાથે બેસ્યા હોય પરિવારની સાથે આપડે અને આપડી મનગમતી વસ્તુ મળી જાય એટલે આમ કેવું લાગે ને જાણે સોનામાં સુગંધ ભણી, શું કેવું તમારું.
હા સાવ સાચી વાત કરી હો તો ચા આવી છે, તો પુસ્તકો લખાય એમ છે, અત્યારે તો એટલું બધું આમ ચા આવી છે, તો આપડે બોલી નાખીએ એટલું ઓછું છે.
સાચી વાત છે, અને બે ફ્રેન્ડ ભેગા થયાં હોય ને બે ફ્રેન્ડ ભેગા હોય ને મારા હસબન્ડ ને તો ખાસ મેં એવું જોયું છે. કે કોઈ ઘરે મળવા આવ્યું હોય ને ઘરે જ મળવા આવ્યું હોય બરાબર છે. તો એમ કે ચાલ ને એમ નીકળતી વખતે ચો આપડે ચા પીને જીએ તો એનેમ ક્યારેક કહ કે ચલું ઘરે બનાવી તો એમ નઈ બહારની રજવાડી ચા પીવાની મજા આવે ને ભાભી એવી ઘરે નો મજા આવે એટલે આપડે ચલો હવે બાર થી ચા પી આવીએ એટલી બધા ચાના રસિયા છેે, અમારા ઘરે
સાચી વાત છે.
સારું ચલો આપડે હવે પછી વાત કરીએ
હા ઓકે ચાલો હા આવજો
હા આવજો